હલો
હા આવે છે.
કેમ છો
એકદમ મજામાં તમે કેમ છો
એકદમ મજા આવે આજનો આપણો વિષય છે પંજાબી લોકો નો ખોરાક
આહો આ તો બઉ ખુબ જ રાસપ્રદ વિષય લાગે છે ને પંજાબી લોકોનો ખોરાક ભારતમાં ઘણો પ્રસિદ્ધ છે
હા બિલકુલ પંજાબ એક ખેતી પ્રધાન રાજ્ય છે એટલે ત્યાંનો ખોરાક પણ ખેતી સાથે જોડાયેલો છે
બિલકુલ બિલકુલ ત્યાં ઘઉં મકાઈ અને સરસોની ખેતી પણ વધુ થાય છે
હા બિલકુલ એટલે પંજાબી ભોજનમાં ગઉની રોટલી ગ ગણી જોવાવામાં મળે છે
હા અને મકાઈની રોટલી પણ ખૂબ જ જાણીતી છે
હા બિલકુલ અને તેની સાથે સરરસોનું શાક ખુબ પ્રસિદ્ધ છે
હા અને આ બંને ન મે લોકોને ઘણો ગમે છે
હા બિલકુલ પંજાબી લોકો સવારે ભરપૂર નાસ્તો કરે છે
હા અને ભરપૂર નાસ્તા થી દિવસ ભર ઊર્જા થી મળે છે
હા બિલકુલ ત્યાં પરાઠા પણ ઘણા પ્રકારના મળે છે
હા એકદમ સાચી વાત ને બ જેમ કે જોવાય કે બટેટાનો પરાઠો ગોભી નો પરાઠા પછી પનીર નો પરાઠો ઘણા જાણીતા હોય છે
હા બિલકુલ પરાઠા સાત દહી અને મખન પણ આપાપવામાં આવે છે ત્યાં
હા અને મક્કન પંજાબી ભોજન નું એક ખાસ અંગ છે
બિલકુલ પંજાબની રસોઈમાં ઘી નો ઉપયોગ પણ વધુ થાય છે
હા અને ઘીથી ભોજન નો સ્વાદ વધે છે
હા બિલકુલ દૂધ અને દૂધ માંથી બનેલા પદાર્થો પણ ઘણા વપરાય છે
હા જેમ કે દહીં લસ્સી પનીર અને મક્કન ઘણા લોકપ્રિય છે
બિલકુલ લસ્સી વિશે પણ વાત કરીએ
હા લસ્સી એક ઠંડી અને સ્વાદિષ્ટ અ પીનું છે
હા બિલકુલ ઉનાળામાં લસ્સી લોકો ને રાહત આપે છે
હા અને મીઠી લસ્સી અને ખારી લસ્સી બંને મળે છે
હા પનીર પણ પંજાબી ભોજનમાં ઘણું વપરાય છે
હા અને પનીર માંથી ઘણા પ્રકારના શાક બને છે
હા પંજાબી રસાયણમાં મસાલા નો પણ યોગ્ય ઉપયોગ થાય છે
હા અને મસાલા થી ભોજન સુગંધિત બને છે
પંજાબી ભોજનમાં રંગ પણ ઘણો સુંદર હોય છે
હા અને ભોજન જોવાથી જ ભૂખ લાગી જાય
હા દાલ પણ પંજાબી ભોજન નો મોટો ભાગ છે
હા અને વિવિધ દાલ માંથી સ્વાદિષ્ટ વાનગીઓ બને છે
છના પણ ઘણા વપરાય છે ત્યાં અગાડી
હા અને ચના માંથી ઘણી વાનગીઓ પણ બનવામાં આવે છે
રાજમા પણ પંજાબમાં ઘણું લોકપ્રિય છે
હા અને રાજમા સાથે ભાત ઘણા લોકો જમતા હોય છે.
ભાત પણ ભોજનનો એક ભાગ છે.
હા અને રોટલી અને ભાત બંનેનો ઉપયોગ થાય છે.
બિલકુલ. પંજાબી એમાં શાકભાજી પણ સારી રીતે વપરાય છે.
હા અને રૂટ પ્રમાણે અલગ અલગ શાક બનાવવામાં આવે છે.
હા બિલકુલ તાજા શાકથી ભોજન વધુ સ્વાદિષ્ટ બને છે.
હા અને પોશાક પણ મલે છે.
હા કાચુંબર પણ સાથે આપવામાં આવે છે.
હા એકદમ સાચી વાત. અને જેમાં જોવાય કે ડુંગળી, ટામેટ ટા અને કાકડીનો પણ ઉપયોગ થાય છે.
બિલકુલ અથાનું પણ પંજાબી ભોજન સાથે હોય છે.
હા અને અથાણું સ્વાદમાં વધારો કરે છે.
હા પાપડ પણ ઘણા ઘરોમાં હોય છે.
હા અને પા પંજાબીના તહેવારોમાં પણ ખાસ ભોજન બને છે.
બિલકુલ દરેક તહેવાર પ્રમાણે અલગ વાનગીઓ થાય તૈયાર થાય છે.
હા બિલકુલને મહેમાન આવે ત્યારે પણ ભરપૂર ભોજન બનાવવામાં આવે છે.
મહેમાનનું સ્વાગત પ્રેમથી કરવાની પરંપરા છે.
હા અને ભોજન સાથે મીઠાઈ પણ હોય છે.
વિવિધ પ્રકારની મીઠાઈ લોકોને ગમે છે.
હહ અને ગાજરનો હલવો પણ ઘણો જાણીતો છે.
બિલકુલ. ઠંડી ઋતુમાં તે ખાસ બનાવવામાં આવે છે.
હા અને ખીર પણ ઘણી જગ્યાએ બનાવવામાં આવે છે.
હા અને ચોખાથી તે બનાય જ છે.
હા અને પંજાબી ભોજનમાં સ્વાદ અને પોષણ બંનેનું ધ્યાન રાખવામાં આવે છે.
હા એટલે આ ભોજન ભરત ભર માં પ્રસ પ્રસંદ કરવામાં આવે છે.
હા એટલે જ આ ભોજન ભારતભર માં પસંદ તો કરવામાં આવે જ છે, પણ તે ખુબ જ લોકપ્રિય પણ હોય છે.
હા બિલકુલ. આ હજુ પણ ઘણી રસપ્રદ માહિતી બાકી છે, આપણે પંજાબી માટે.
હા એકદમ સાચી વાત. પંજાબીમાં ઘણા ઘરોમાં સવારે ગરમ ભોજન બનાવવામાં આવે છે.
બિલકુલ તાજું બનાવેલું ભોજન સ્વાદિષ્ટ પણ હોય છે. અને પોષક પણ હોય છે એમાં.
હા અને પંજાબી રસોઈમાં ઘણા પ્રકારની દાલ બનાવવામાં આવે છે.
હમ દાલ રોજિંદા ભોજનનો મહત્વપૂર્ણ ભાગ છે.
હા અને ચોખા પણ ઘણી રીતે બનાવવામાં આવે છે.
બિલકુલ સ્વાદ ચો સાદા ચોખા, જીરા વારા ચોખા અને બીજી ઘણી રીતના પણ ચોખા બનાવામાં આવે છે.
હા અને પંજાબી લોકોનું ભોજન સાથે દહીં લેવાનું પણ પસંદ કરે છે.
હમ બિલકુલ દહીંથી ભોજનનો સ્વાદ પણ વધે છે અને ઠંડક પણ મલે છે.
હા અને પનીરમાંથી ઘણી અલગ- અલગ વાનગીઓ બનાવવામાં આવે છે.
હા પનીરમાંથી વિવિધ શાકનું મેલ ઘણું સારસ લાગે છે.
હા અને ચણામાંથી પણ ઘણા પ્રકારના ભોજન બનાવવામાં આવે છે.
હા ચના પોષક પૂણથી ભરપૂર હોય છે.
ને રાજમા પણ પંજાબીમાં ખુબ જ લોકપ્રિય છે.
હા બિલકુલ રાજસમા સાથે ગરમ ચોખા એક સરસ મેનું ગણાય છે.
હા અને પંજાબી ના ભોજનમાં મખન નો ઉપયોગ પણ ઘણો જોવાવામાં મલે છે.
હા બિલકુલ મક્ખન થી ભોજન વધુ સ્વાદિષ્ટ બને છે
ઘી પણ ઘની વાનગીઓમાં વપરાય છે
હા યોગ્ય માત્ર માં ઘી ભોજન નો સ્વાદ વધારે છે
ને પંજાબી ઘરોમાં મહેમાન આવે તો ભરપૂર ભોજન પીરસવામાં આવે છે
હા મેમાનને પ્રેમથી જમાડવાની પરંપરા ઘની જાણીતી જગ્યાએ છે
હા અને ભોજન સાથે કુકુંબર પણ આપવામાં આવે છે
હા જેમ કે કકડી ટામેટા અને ડુંગળી નો ઉપયોગનો ઘણો થાય છે
બિલકુલ સાચી વાત ના અથાણું પણ ભોજન સાથે હોય છે
હા અથાણું સ્વાદમા નવો રંગ ઉમેરે છે
અને એ લોકો ના ભોજનમાં પાપડ પણ જોવા મળે છે
ઓહો પાપડ પણ જોવા મળે છે સરસ પણ પાપડ ગણા હમ્મ ઘરોમાં રોજ વાપરાય છે
એકદમ સાચી વાત ગુજરાતીઓના ઘરમાં બી પાપડ ખુબ જ વપરાય
હા પંજાબી રસોઈ વિવિધ મસાલા વપરાય છે
હા અને મસાલા થી એકદમ ખાવાનું સુગંધિત બને છે
બિલકુલ ગરમ મસાલાઓ ઘણી વાનગીઓમાં વપરાય છે
હા અને ગરમ મસાલાથી જમવામાં સ્વાદ વધુ આવે છે
બિલકુલ તહેવારના દિવસોમાં ખાસ ભોજન બનાવવામાં આવે છે
હા અને દરેક તહેવારની પોતાની અલગ વાનગી હોય છે
ઓહ તમે એકદમ બરાબર વાત કરી મીઠાઈ વગર જ ઉજવની અધૂરી લાગે છે
હા જેમાં ખીર હલવો અને બીજી ઘણી મીઠાઈ બનાવવામાં આવે
લસ્સી પણ દરેક ઉંમરના લોકો માં જાણીતી છે
હા લાસ કારણ કે લસ્સી ઉનાલામાં ઘણી રાહત આપે છે
હા પંજાબી ભોજનમાં દૂધ મી મી થી બનેલી દૂધમાંથી બનેલી પદાર્થો ઘણા વપરાય છે
હા જેમ કે દહી પનીર મક્ખન અને લસ્સી તેના સારા ઉદાહરણ છે
ભોજનની સાથે સફાઈ નું પણ આપડે ધ્યાન રાખવું જોઈએ
હા સફાઈ થી આરોગ્ય સારું થાય છે
હા બિલકુલ સંતુલિત ભોજન આપણા શરીર માટે જરૂરી છે
હા અનાજ શાક દાલ અને દૂધના પદાર્થો સાથે સંતુલન બને છે
હા બિલકુલ આજે મને તમારી જોડે આ વિષય પર વાત કરીને ખુબ મજા આવી
એકદમ એકદમ મને પણ ખુબ જ મજા આવી
હા તો આપડે બીજી વાર કોઈ નવા ટોપિક પર વાત કરીશું ચલો આવજો